હલો કેમ છો.
કેમ છો.
હું મજામાં.
મજામાંશુ તમે કેમ છો.
હું પણ મજામાં. હોળી નો ત્યેવાહર થી રહી છે
જો મારા મનપસંદ તહેવારોમા નો એક
મારા માટે પણ હોળી રંગો અને ખુશીઓ નો તહેવાાર છે.
હોળીના દિવસે બધા લોકો જો એકબીજાને રંગ લગાવે છે
હોળીનો ઈતિહાસ પણ ખુબ રસપ્રપદ છે હું તને પ્રહલાદ અને હોલિકાની કથા ખબર છે
હા હિરણ કશ્યપ હલો રાવણ માનતો હતો પરંતુ તેનો વિષ્ણુનો ભક્ત હતો
પછી હોલિકા પ્રધાનને અગ્નિ માં બેસાડવા ગઈ હતી ખરું ને
હાની કૃપાથી પ્રહલાદ દહન થઈ ગઈ તેથી થોડી સચાઈનું પ્રતિક માનવામાં આવે પી છે
હોળીના એક દિવસ પહેલા હોલિકા દહન કરવામાં આવે છે
હા પૂજા કરે છે અને સુખ સમૃદ્ધ છે
હા બીજા દિવસે ધુણે ઘૂણેટી વિજવા વિજવામાં આવે છે જેમાં લોકો રંગો સાથે રમે છે
તો ખાસ કરીને ખૂબ આનંદ આનંદ કરેથી રંગીન પાણી છાંટે છે છે
હા મને બાળપણની હોલી ખૂબ યાદ આવે છે એમાં બધા મિત્રો સવારે ભેગા થઈ જતા પછી આખો દિવસ રંગો સાથે રમતા હતા
હા અને ઘર જઈને એમ મમ્મી બતા
તારા ઘરે હોળી પર કઈ મીઠાઈ બને છે
ચિયા પુડી અને અને વિવિધ
વાહ અમારા ઘરે પણ ખાસ વાનગીઓ બને છે
થોડી માત્ર મનોરંજનમાં માટેના સમાજમાં એકતા અને ભાઈ વિચારોપ આપે છે
ખરેખર આ દિવસે લોકો જાતિ ધર્મ અને વર્ગના ભેદભાવ ભૂલીને ઉજવણી કરે છે
ઘણા લોકો કુદરતી રંગોનો ઉપયોગ
એ સારી વાત છે કારણ કે કેમિકલ વાળા રંગો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે
હા અને આખોની શકે છે તેથી આપણે આદરતી રંગોનો ઉપયોગ કરવો જોઈએ
હા અને સાથે સાથે પાણીનો પણ બગાડ ન કરવો જોઈએ પાણી બચાવવું આજના સમયનું ખૂબ જરૂરી છે
તે તો સાચી વાત અચ્છા તો એકબીજાને શુભેચ્છાઓ પણ આપે છે બધા ખુશી વહેંચે છે
હા અને મને લાગે છે કે હોળી લોકોના જીવનમાં નવા રંગો ભરે છે અને જીવનમાં સકારાત્મક લાવે છે
હા પણ હોળી વિશે વિવિધ કાર્ય કાર્યક્રમો
હા બાળકોને હોળીનું સા સાંસ્કૃતિક મહત્વ સમજાવવામાં આવે છે મને રંગોળી અને સાસ્કૃતિક કાર્યક્રમો પણ ગમે છે
હોળી દરમિયાન નૃત્યનું પણ ખાસ મહત્વ હોય છે નાચે છે અને આનંદ એ મળે છે
હા તું આ વર્ષે હોળી કેવી રીતે ઉજવવાનો છે
હું મારફતે હોડી ઉજવીશ અને કુ કુદરતી રા
ખુબ સરસ હું પણ એજ રીતે ઉજવીવીશ
હોળી આપણને પ્રેમ સંદેશ આપે છે અને જીવનના રહેવાનું શીખવે છે.
બિલકુલ તેથી જ હોળી ભારતના સૌથી લોકપ્રિય તહેવારો માંથી એક છે આજે
હા. તે તો જ એ મારાજ બની ગયો છે. તો
હા મને પણ હોળી ખૂબ ગમે છે રંગો મીઠાઈઓ અને મિત્રો સાથેનો સમય ખૂબ યાદગાર હોય છે હોળીનો તહેવાર જીવનમાં ખુશીઓ અને ઉત્સાહ લાવે છે.
હા હું નાનો હ તો બહુ રમી
અચ્છા સારું અ અમે બધા તો મિત્રો સવારે જ ભેગા થઈ જતા પછી રંગ ગુલાબ અને ગુલાલ અને પિચકારી લઈને રમવા નીકળી પડતા હતા બચપનમાં
અરી સાથે પણ એવું જ થતું. તો જવાની છા જ નથી.
હા અને સાંજે ઘરે જઈને ગરમ પાણી થી સ્નાન કરવું પડતું રંગા કાઢવામાં પણ ઘણી મહેનત લાગતી હતી પણ એ જતા હોળીની મજા હતી ને
હા સાચ સાચી વાત દેશ પણ ખુબ સુંદર છે, છે.
હા આ તહેવાર લોકોને એકબીજાની નજીક લાવે છે ઘણા લોકો વર્ષભરના મન દુઃખ ભૂલીને ફરી મિત્રતા કરે છે.
મને એ લાગે છે કે એક તહેવાર સંદેશ છુપાયેલી જ હોય છે.
બિલકુલ હોળી આપણને પ્રેમ સહકાર અને એકતાનું મહત્વ સમજાવે છે.
ઘણા લોકો માત્ર મજા માટે હોળીના પાછળનો અર્થ જાણવા તો પણ છે.
હા જ્યારે આપણે ત્યહારનુંું મહત્વ સમજીએ છીએ ત્યારે તેની ઉજવણી વધુ અર્થપૂર્ણ બને છે.
હા હોળી દરમિયાન લોકો વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવે છે, મીઠાઈ સૌથી વધુ ગમે છે.
મને તો ગુજિયા અને રસમલાઈ ખૂબ ગમે છે.
મને પણ ગુજિયા ખુબ જ ગમે છે ખરે હોળી ના દિવસે ખાસ ભોજન ન પણ બને
હા અમારા ઘરે પણ બધા સગા સંબંધીઓ ભેગા થાય છે પરિવાર સાથે ત્યોહાર ઉજવવાનો આનંદ અલગ હોય છે.
આજના વ્યસ્ત જીવનમાં આવા પ્રસંગો પરિવારને નજીક લાવે છે.
સાચું કહ્યું હોળી દરમિયાન સંગીત અને નૃત્ય નું પણ મ મહત્વ હોય છે લોકો ગીતો ગાય છે ના છે અને આનંદ કરે છે. મને રંગોથી વધુ લોકો ના ચહેરા પરની ખુશી ગમે છે.
શું તને લાગે છે. કે હ છે.
ચોક્કસ યુવાનો તો ઘણા દિવસો પહેલા જ તૈયારી શરૂ કરી દે છે પણ સાથે સાથે જવાબદારી પણ જરૂરી છે.
કોઈને નુકસાન પહોંચાડે. એવા જોઈએ અને કોઈની મંજૂરી. વગડ હોઈએ.
આ વાત ખૂબ મહત્વની છે ત્યવારોનો સાચો આનંદ ત્યારે જ મળે જ્યારે બધા લોકો ખુશ હોય.
હું પણ સહેમત છું હોળી આપણને ઘણા રંગો હોય છે.
ક્યારેક ખુશીના ક્યારેક પડકારો અને ક્યારેક સફળતાના પરંતુ દરેક રંગ જીવનને સુંદર બનાવે છે આ વિચાર.
. હાું છે આ કારણે છોડી. એ માત્ર જીવનનો ઉત્સવ છે. થોડી આપણને હસતા રહે. કરવાનું અન્ના પણ આપે છે અને. લોકો વધારવામાં મદદ કરે છે.
સાચું કહ્યું તરાથી વાત કરીને મને તો આજે બહુ સરસ લાગ્યો અને આ વખતે હું હોળી બહુ સરસ રીતે અ ઉજવવીશ.
હ હા. હા ચાલો આપણે પછી વાત કરી